હા
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, કેમ છો?
હું પણ ભી મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું. બીજું શું ચાલી રહ્યો છે, રજાઓ પડી ગઈ છે, તમે ક્યાં પ્રવાસે જવાના વિચાર કરી રહ્યા છો, કોઈ યાત્રા અને પ્રવાસ વિશે તમારા કોઈ અ વિચાર છે?
હા જરૂર યાત્રા અને પ્રવાસ જીવનનો એક સુંદર અનુભવ છે, તો એનાથી નવાં સ્થાનો જોવા મલે છે અને નવી નવી માતી પણ મળે છે.
બિલકુલ સાચું કહો છો તમે. આપણા જે રોજિંદાનો સમય છે એ સમયમાંથી આપણને થોડો સમય કાઢીને જરૂરથી યાત્રા કરવી જોઈએ. યાત્રા એ આપણા જીવનનો આનંદનો એક પલ હોય છે. તો આપણને જરૂર થી યાત્રા તો કરવી જોઈએ.
બિલકુલ સાચી વાત કહો છો તમે. જ્યારે આપરે રોજિંદારા જીવનથી થોડો સમય કાઢીને ક્યાંક ફરવા જાઈએ હો ત્યારે મન તાજું થઈ જા આવે છે.
બિલકુલ, આપણે પરિવાર સાથે જે સમય વિતાવીએ એ આપણા માટે બો યાદગાર હોય છે. એટલે આપણે આપણા રોજના સમયમાંથી થોડોસો ક્યારેક પણ વરસમાં એક વખત કે બે વખત આપણા પરિવાર સાથે કોઈને કોઈ અ યાત્રા કે પ્રવાસ મુલાકાત જરૂર લેવી જોઈએ.
સાચી વાત ક કેવો તમે. મને તો પહાડ, નદી અને પ્રકૃતિથા સ્થાનો જોવા ખૂબ ગમે છે. પ્રકૃતિની નજીક જોઈ ત્યારે મનને શાંતિ મિલે છે.
બિલકુલ સાચું કહો છો તમે અને મને મને તો ઐતિહાસિક સ્થળો પર અને દાર્શનિક સ્થળો પર જ્યાં આપણે આપણે દર્શન કરવા જઈએ. અ જેમ કે ગુજરાતમાં જઈએ તો સોમનાથ અ દ્વાર કા દ્વાર દ્વારકાજી આવી બધી દાર્શનિક જે દર્શનનીય સ્થળ છે, એ એવા એવી જગ્યાઓ જવું બો જ ગમે છે અને ઐતિહાસિક સ્થળ પણ મારા બો જ ફેવરેટ છે એમાં પણ આપણને આપણી ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણવાનો મોકો મળે છે.
યાત્રાથું માત્ર મનોરંજન નથી થયું પણ જ્ઞાનમાં પણ વરદી થાય છે ઓર આપ કે આપણે અલગ અલગ અ લોકોની જીવનશૈલી અને રીતિ રિવાજ વિશે જાનવા મળે છે.
બિલકુલ સાચું કહો છો તમે. આપણને યાત્રાથી ફક્ત એવું જ નથી કે કોઈ મનોરંજન પણ આપણે કેટલી બધી નવીન વસ્તુઓ કેટલા બધા નવીન આપણે યાત્રા ધોરણ પણ કેટલા બધા લોકોથી મળીએ છી એનાથી પણ આપણને બો વધુ શીખવા મળે છે, એટલે યાત્રા પ્રવાસ એ તો આપણા માટે પ્રત્યક્ષ અનુભવ કહેવાય, અને પ્રત્યક્ષ અનુભવ થી તો આપણે, બાળકો બધા જ કંઈક નવીન એમના જ્ઞા જ્ઞાનમાં નવીન વધારો થાય છે. અને ત્રા અને પ્રવાસ દરમિયાન આપણે સૌથી સારો સારી વાત તો આ જ છે કે એમાં આપણે આપણા પરિવાર સાથે બહુ સમય કાઢી શકવાનો અવસર મલે છે. આથી સંબંધો વધારે મજબૂત બને છે, અને સંબંધોમાં મીઠાશ શ આવે છે.
હા. આને દરમિયાન અહ યાત્રા કરતા સમયે આપણે સ્વચ્છતાનું ભી ધ્યાન રાખવાનું જોઈએ, અને પરિવારને નુકસાન પહોંચે પહોંચે તે જો જોવે જોઈએ ના.
બિલકુલ સાચું કહો છો તમે. આપણને આપણો ખ્યાલ વિશેષ ખ્યાલ રાખવો જોઈએ, અને અહ એકદમ અહ પણ વાત છે કે આપણને યાત્રાની દોરાન આપણને સ્વચ્છતાની સાથે-સાથે પર્યાવરણને નુકસાન ના પહોંચે એટલી કેટલી બધી બાબતો વિશે આપણને ખાસ ખ્યાલ રાખવો જોઈએ. એમાંથી એક જોઈએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, અહ ક્યાંક આપણે ફરવા ગઈ જઈએ જેમ કે નદી, બીચ ક્યાં પણ ફરવા જઈએ તો ત્યાં આપણને જે પ્લાસ્ટિક નો બો બોટલો નો ઉપયોગ કર્યો હોય એ ત્યાં બહાર જ ન ફેંકવી જોઈએ, ડસ્ટબિનમાં ફેંકવી જોઈએ. અહ અને બીજો પણ અહ વેફર અને એ બધો નાસ્તાનો જે કચરો હોય છે, પેકેટ ફૂડનો, એ કચરો પણ આપણને અમ્મ અહ ડસ્ટબીનમાં નાખવું જોઈએ. આમ ખુલ્લેથી નાખવાથી આપણું જ અમ્મ દેશ અહ ખરાબ થાય છે, પ્રદુષિત થાય છે.
હ, મારા જીવ જીવનો વી એક યાદગાર પ્રવાસ માઉન્ટ આબુ નથો, ત્યાંનું વાતાવરણ હરિયાલી અને શાંતિ જૂ પણ યાદ છે. તો મને દ્વારકા અને સોમનાથ અવસર મળ્યો હત તો ધાર્મિક સ્થલો યાત્રાથી આધ્યાત્મિક શાંતિ ભી મિલે છે.
બિલકુલ સાચું કહો છો તમે. તમે ગુજરાતમાં ફર્યા છો અને હવે હું તો રાજસ્થાનમાં ફરી છું. રાજસ્થાનના કેટલાયક પ્રસિદ્ધ અહ અને ધાર્મિક સ્થલો છે, અને એની સાથે-સાથે કેટલાક અહ ઐતિહાસિક સ્થલો પણ છે. અહ જેમ કે અહ અમેં ચિત્તોડગઢ ના કિલ્લાનું ની મુલાકાત ટૂંક સમય પહેલા જ લીધી હતી, અહ પછી એના પછી આપણે અમ્મ જે રણથંબોર છે એનો જો કિલ્લો છે, ઈ જોયો હતો, ઈ બહુ જ એમાં જે ન કાશી કારીગરી કરેલી છે, એવી સ્થાનિક ત્યાંની બોવ જ આપણને આપણા સ્થાપત્યની જે અહ અલગ જ ઓળખાણ મલે છે, અને ચિત્તોડનો કિલ્લો એમાં તો અહ પદ્મીની રાણી નો મહેલ, પછી અમ્મ જોહર, અમ્મ જ, જોહરનો જે સ્થાન છે એ અહ કેટલા બધા અહ ત્યાં તો કેટલા બધા એવા સ્થલો છે જેના જેની મુલાકાત રૂબરૂ લેવાથી આપણને ઐતિહાસિક ઘટ નાઓ નું પણ આપણને સારો ભાન થાય છે.
હા, અને બાલકો માટે પણ યાત્રા એક જીવનથી શિક્ષણ, શિક્ષણ છે, ઔર પુસ્તક જે વાંચીએ છીએ તો જોઈ શકે સે. ઔર આખિરકાર એ શંકાએ ઔર યાત્રા અને ફરવા જીવનને આનંદ, જ્ઞાન અને અનુભવની સમૃદ્ધિ બનાવે છે.
બિલકુલ સાચું કહો છો તમે. પ્રત્યેક વ્યક્તિ એ સમય-સમય પર થોડો સમય કાઢીને યાત્રા અને પ્રવાસ જરૂરથી કરવા જોઈએ. અને આપણે જોઓ તો માનવ જીવનમાં યાત્રા અને પ્રવાસનું વિશેષ મહત્વ છે. યાત્રા એ ફક્ત એક સ્થાનથી બીજા સ્થાન સુધી જવાનું જ નામ નથી, પરંતુ નવા અનુભવો, નવીન જાણકારી, અને નવીન સંસ્કૃતિઓ સાથે પરિચિત થવાનો અવસર પણ છે. આપણા અહ પ્રવાસ દરમિ યાન વ્યક્તિને જીવનમાં કેટલી તાજગી, ઉત્સાહ અને આનંદ લાવી દે છે. તો પ્રવાસ તો જરૂર થી આપણને અહ જ આપણા જે રોજના જે જીવન છે એમાંથી એવા થોડાક હળવાશના પલ છ છે એ કાઢવા બહું જ જરૂરી છે. કારણ કે તાણ મુક્ત થવા માટે આપણને થોડો-થોડો સમય પર અહ આ પ્રકારનો બ્રેક જરૂરથી લેવો જોઈએ. અહ એનાથી આપણનું મન પણ શાંત રહે છે, અને આરામ પણ મલે છે, અને યા ત્રા કરવાથી આપણી માનસિક થકાન દૂર થઈ જાય છે. અને નવીન ઉર્જા નું પ્રસાર થાય છે. અહ આપણે થોડો સો થોડો આવો સમય એક વર્ષ દરમિયાન એક થી બે વખત તો જરૂરથી કાઢવો જોઈએ. આપણે પ્રવાસ દરમિયાન કેટલી જગ્યાની મુલાકાત લઈએ છે, એ મુલાકાત થી આપણને રૂબરૂ થવા માટે અહ આપણા જે પ્રકૃતિ સાથે આપણે રૂબરૂ થઈએ, પછી અહ કેટલીક એવી જગ્યાઓનું આપણે મુલાકાત લઈએ, જેનાથી આપણને નવીન જાણકારી મલે છે. બાળકોમાં જ્ઞાન નો વધારો થાય છે, અને અહ ક્યાંક અમ્મ નવીન જગા ફરવા જઈએ તો એ અમ્મ દર્શન કરવા જાઈએ યાત્રા, પહેલા તમને ખબર હશે કે પહેલાના જમાનામાં જયારે અહ અમ્મ-અમ્મ જ્યારે એ જ્યારે એ ગ્રહસ્થ પતિ પત્ની છે ને એ પોતાના બાળકો નો લગ્ન કરાઈ દે એવે એટલે પછી ચારધામની યાત્રા નો બહુ જ મહત્વ હતું, પણ હવે તો સમય બદલાઈ રહ્યો છે, કોઈ એવું નથી વિચારતું કે હવે લગ્ન પછી જ જવાનું, કે લગ્ન છોકરાઓના કરાવી દીધા પછી બ ધાં કામ નિરાંતે, હવે તો લોકો યુવાનીઓ પણ કેટલી જગ્યા યાત્રામાં જાય છે, જેમ કે હમણાં અમરનાથ યાત્રા ચાલી રહી છે, જેનો ખુબ જ અહ-અહ એ ચાલી રહ્યો છે, ખૂબ મતલબ લોકોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એટ ટલી એમાં અહ પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે કે લોકો અહ બધા આમ યુવાનિયાઓ તો કેટલા યુવાનિયાઓ હવે અમરનાથ યાત્રા, બદ્રીનાથ યાત્રા કરે છે, અને બધા સ્ટેટસ ઉપર અહ મૂકવાના કારણે પણ એક યાત્રાનો એક અલગ ઈ થઈ ગયું છે કે કોઈક ત્યાં ફરીને આયો, અહ આમ ફરીને આયો, અહ વેકેશન આ વેકેશન દરમિયાન અમે તો આ વસ આ જગ્યાની મુલાકાત લીધી, તો બધામાં આ પ્રકારનું કોમ્પિટિશન પણ છે.
માનવ જીવનમાં યાત્રા અને પ્રવાસનું વિશેષ મહત્ત્વ છે. યાત્રા એક ફક્ત એમ સ્થાનથી બીજા સ્થાન સુધી જવાનું નામ નથી, પરંતુ નવા અનુભવ, નવી જાણકારીયા અને નવી સ સંસ્કૃત માટે બી પરિચિત થ થવાનો અવસર પણ છે. તો પ્રવાસ વ્યક્તિના જીવનમાં તાજગી, ઉત્સાહ અને આનંદ લાવી દેવે સે. રોજાના
બિલકુલ. એકદમ તમે સાચ ચું કહો છો. અને આપણે જોવો, આપણે ધાર્મિક યાત્રાઓનું પણ જીવનમાં ઘણું મહત્વ છે, જેમ કે દ્વારકા, સોમનાથ, અંબાજી, ડાકોર આ બધા તીર્થ સ્થળો અહ કેટલા આપણને મનને કેટલા આધ્યાત્મિક શાંતિ આપે છે, અને શ્રદ્ધા પણ મજબૂત બને છે.
સાચી વાત કહો સો તમેં. ઠીકસ ઠીક સે ફેરું મેલો.
ફરીથી મલીશું, અને તમે પણ યાત ત્રા, પ્રવાસ કે ક્યાંક જાઓ તો અમને જાણ કરજો, અને આપણે મલીને જઈશ. જય શ્રી કૃષ્ણ.